નમસ્કાર
નમસ્કાર, કેમ છો?
આજે મને એક રસપ્રદ વિષય યાદ આવ્યો, ગામડાની એવી પરંપરાઓ જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.
હા આ ખરેખર રસપ્રદ વિસય છે. આજે પન જ્યારે હું મારા તમની યાદો કરું છું. ત્યારે ઘની અમ પરંપરાવો યાદ આવે છે.
તમારું સું મ માનવું છે? સૌથી પહેલી કઈ પરંપરા ઓછી થઈ ગઈ?
મને લાગે છે કે સાંજ પડે પછી ચોકમાં બધા ગામના લોકો ભેગા થતા, છતાં એ પરંપરા લા, લગભગ બંધ થઈ ગઈ.
બિલકુલ સાચું. પેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા હતા.
હા, લુકા, કરતાવો કરતા. પાલકો રમતા અને યુવાનો પન ગામની વાતોમાં ભાગ લેતા.
હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે
એટલે જ સામૂહિક મેલમિલાપ ઓછો થઈ ગયો છે.
મને યાદ છે કે પહેલા લગ્ન પ્રસંગ આખું ગામ મ, મદદ કરવા આવતું.
હા, રસોઈ થી લઈને મહેમાનોની સંભાલ સુધી બધું ગામના લોકો સાથે મળીને કરતાં.
હવે તો મોટા ભાગે, ઈવેન્ટ મેનેજમેન્ટવાળા બધું સંભાળ પાડે છે
અને લોકોને એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મલે છે.
તમે ગામના લોકગીતો વિશે શું કહેશો?
અરે, પેલા રાત્રે બેઠક થતી અને લોકો લોકગીતો ગાતા. હવે આ દ્રસ્ય ખૂબ ઓછું જોવામાં મલે છે.
સાચી વાત. લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી.
અને ગીતોમાં જીવનની સમજ સમ સંબંધોને સંસ્કાર પણ હોતા
મને તો નવરાત્રીની પણ ઘણી યાદો છે
પહેલા ગામના ચોક માં સરસ રીતે ગરબા થતા હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજેનો પ્રભાવ વધી ગયો છે
તમે માનો છો કે આ બદલાવ સારો છે કે ખરાબ
બદલાવ તો આવશ્યક છે પણ ભૂલ પરંપરા બચવી પણ એટલી જ જરૂરી છે
ખૂબ સુંદર વાત કઈ
તમારું કોઈ ખાસ બાલપણ નો સ્મરણ છે આ પરંપરાઓ સાથે જોડાવ એલું
હા ઉતરાયણ પહેલા ગામમાં બધા બાળકો સાથે મળીને પતંગ બનાવતા હતા
વાહ હવે તો બધા તૈયાર પતંગ ખરીદી લાવે છે
. પેલા પતંગ બનાવવા જે ઉત્સાહ હતો એ કઈક અલગ જ હતુ
બિલકુલ કામ કરતા કરતા મિત્રતા પણ મજબૂત થતી
મને યાદ છે કે વરસાદની પહેલી ઋતુમાં ગામમાં ના ની ઉજવણી હ થતી
હા કેટલાક સાથનોને આજે પણ થઈ છે પણ પહેલા જેટલી વ્યાપક નથી
તમે શું માનો છો આ પરંપરા કેમ ગાયબ થઈ રહી છે
શહેરીકરણ અને વ્યસ્ત જ જીવનશૈલી મુખ્ય કારણ છે
અને યુવા પેઢી પણ ગામથી દૂર થઈ રહી છે
હા રોજ રોજગાર અને અભ્યાસ માટે ઘણા લોકો શહેર તરફ જાય છે
તેથી પરંપરાઓને આગળ વધારનાર લોકો ઓછા થઈ ગયા
બિલકુલ પમ પરંપરા ત્યારે જ જીવે જ્યારે કોઈ તેને અનુસરે
તમે ક્યારે વૃદ્ધ લોકો પાસે આ વિષય પર વાત કરી છે
હા ગણા વૃદ્ધો કહા કહે છે કે પહેલા ગામમાં વધુ એકતા હતી
આજે સુવિધાઓ વધી છે પણ એકતા ઘટી ગઈ હોય એવું લાગે છે
કેટલાક પ્રસંગોમાં મને પણ એવું જ લાગે છે
તો પરંપરાને બચાવતા માટે શું કરવું કરી શકાય?
પહેલા તો બાળકોને આ પરંપરાઓ વિશે જણાવવું જોઈએ
હા ઘરથી શરૂઆત થઈ શકે
સ્કૂલમાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે ક્યાં કર્યા કર કર્મો થઈ શકે કાર્યક્રમો થઈ શકે
અને ગામમાં ઉત્સવોમાં જૂની પરંપરાઓનો સમાવેશ કરવો જોઈએ
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવ કરી શકે
મને લાગે છે કે વૃદ્ધોની યાદો રેકોર્ડ કરવી પણ શક સારો વિચાર છે
બહુ સારો વિચાર આગળની પેઢી માટે આગળની પેઢી માટે અમ અમૂલ્ય સંપત્તિ બની શકે
આ વિષય પર વાત કરતા કરતા ઘણી યાદો તાજી થઈ ગઈ
મને પણ એવું જ જ લાગ્યું પરંપરાઓ ફક્ત રિવાજો નથી પણ આપણી ઓળખ છે
ખરેખર આપણેે તેને ભૂલવા ના જોઈએ
હા અને જેટલું શક્ય હોય એટલું આગળ પણ પહોંચાડવું જોઈએ
ચલો આગળ પણ આ વિષય પર વધુ વાત કરીએ
જરૂર આપણેે આના પર આગળ વાત કરી શકીએ છે
પછી વાતથી મને એક બીજી પરંપરા યાદ આવી પેલા ગામમાં કોઈ ના ઘરમાં નવું બાળક જન્મતા તો બધા પાડોશીઓ મળવા આવતા
હા અને લોકો ફક્ત અભિનંદન આપતા નથી પણ ઘરના કામ માં પણ મદદ કરતા
હવે તો મોટા ભાગે ફોન પર મેસેજ કરીને કામ પૂરું થઈ જાય છે
સાચી વાત સમય બચી જાય છે પણ હું લાગની તો સ્પર્શ ઓછો થઈ ગયો છે
તમે પેલાના હ હાટ બજાર વિશે સાંભળ્યું છે
હા મારા દાદા ઘણી વાર વાત કરતા અઠવાડિયામાં એક દિવસ મોટો બજાર ભરાતો
તે બજાર ફક્ત ખરીદી માટે નથી હોતો લોકોની મુલાકાત માટે પણ હોતો હ
બિલકુલ ઘણી વાર સંબંધો પણ એવા બજારોમાં મજબૂત થતા
હવે સુપર માર્કેટ અને ઓનલાઈન શોપિંગ આવી ગયા પછી એ પરંપરા ઓછી થઈ ગઈ
પણ એ બજારની રોનક અને મજા અલગ જ હતી
મને યાદ છે કે પેલા લોકો ઉનાળામાં ઘરની બહાર ખાટલા મૂકીને સુતા
હા અને સોતા સોતા તારાઓ પણ જોવામાં આવતા
હા અને રાત્રે ઘણી વાતો થતી
હવે એસી વાળા રૂમમાં લોકો બંધ થઈ ગયા છે
સુવિધા વધી છે પણ એ યાદો નથી
મને લાગે છે કે ટેકનોલોજી સાથે સાથે માનસો વચ્ચેનું અંતર પણ વધી ગયું
તમે ગામની સ સફાઈ સંબંધિત પ્રાણીના પરંપરાઓ જોઈ છે
હા પહેલા પેલા કોઈ ઉત્સવ પહેલા બધા લોકો સાથે મળીને ચ તકમાં રસ્તા સાફ કરતા
એમાં સામૂહિક જવાબદારીનો ભાવ હતો
હવે હવે આ કામ મોટા ભાગે પંચાયત અથવા સ્ટાફ કરે છે
પેલા લોકો ગામને પોતાનું ઘર માનતા
અને એટલે જ બધા વાસ્તુમાં ભાગ લેતા
મારા ગામમાં વૃક્ષોની પણ વાત યાદ આવે છે
કઈ રીતે
પેલા કેટલાક વૃક્ષોને પવિત્ર માનવામાં આવતા અને લોકો તેની સંભાળ રાખતા
હા એટલે અ પર્યાવરણ પર્યાવરણનું રક્ષણ પણ થતું
ચલો આ વિષ આપણે ફરી વાત ફરી ચર્ચા કરીશું
બરાબર સારું લાગ્યું તમાર જોડે વાત કરીને
ઓકે આપણે ફરી વાત કરીશું આ ચર્ચા વિશે
ઓકે